હલો હાલો
હાલો
હ
અવાજ આવી રહ્યો છે.
હા અવાજ આવી રહ્યો છે.
શું કરો છો? કેમ છો?
મજામાં છીએ.
એવું છે, તો આજે આપડે વરસાદ વિશે વાત કરીશું. હ વરસાદનું આગમન થાયને એટલે હું માટીનુ સુગંધને એવું બધું આવી જાય, બાદ તો જો આકાશ કેવું કાળુ ડિબાંગ થઈ ગયું છે, વીજળીના ચમ કારા આજે તો વરુણ દેવ મૂળમાં લાગે છે.
હા યાર સવારથી ગરમી અને અકડામણ એટલી હતી કે આ વરસાદ તો બહુ જ જરૂરી હતો. પવન જો કેટલો ઠંડો થઈ ગયો, એમાં જ પાછો આ વીજળીના ચમકારા થાય, અને બહાર તો વાતાવરણએ એવું કાળું ડિબાંગ જેવું. અને વરસાદ એ બહુ પડ્યો.
હા પેલા વરસાદની માટીની ઓ ભીની ભીની સુગંધ આ સોડમ સાથે દુનિયામાં મોંઘા મોંઘા પરફ્યુમ પણ ફેલ થાય. એવી સુગંધ આવી રહી છે, અત્યારે તો
આ સુગંધને વિજ્ઞાનની ભાષામાં તો જો કહે છે કે પેટી કોર પણ આપણા માટે તો આ દેશી માટીની સુગંધ એટલી સીધું બાળપણ જ યાદ આવી જાય. અને નોસ્ટાલીજયા જેવા કે આ સોડિયમ. અ દુનિયામાં તો મોંઘામાં મોંઘા પરફ્યુમ પણ ફેલ છે. અત્યારે
હમ્મ, સાચી વાત છે આ સુગંધને તો અત્યારે શું વિજ્ઞાાનની ભાષામાં પેટ્રિકોર કહે છે.
આ આપણા માટે તો દેશી માટીની સુગંધ એટલે સીધું બાળપણ યાદ અપાય દઈ આપને એવી છે આ સુગંધ તો
જો સવાર સવારમાં વરસાદ ચાલુ થાય એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય. અને એ ભગવાન આજે શાળામાં રજા જાહેર થઈ જાય. અને જો પ્રિન્સિપાલ રેની ડે, જાહેર કરે એટલે જાણે સ્વર્ગ મળી ગયું હોય ને એ ટલોજ આનંદ થતો હોય બધાને અને છોકરાઓને પ્રાથમિક શાળામાં વરસાદ પડે એટલે કેવી ખુશી થાય. આમ એટલી મજા આવે ને એને કે આજે તો અમારે રજા ને કેવી આ મોજ મજા કરવાની
હા ને પેલી વલી કાગળની હોળી તો ખરી જ. આપણે નોટબુક ના ઓલા પા પેજને આપણે ફાડીને હોળી યે બનાવતા. અને શેરીમાં આપડે તે વહેતા પાણી હોય તો એમાં આપડે હોળી બનાવીને તરતી મુકતાને કેવા રાજી થતા. તા બધા એ, જેવી હોડી સૌથી દૂર જાય એ જીતી જાય. એવી પણ આપણે રમતો રમતા હતા.
હા અને રસ્તા કેટલા ભરાયેલા પાણીમાં, ખાબોચિયામાં કુદકા મારવાના! ! અને આખી સાયકલ સ્પીડમાં ચલાવી,, બીજા પર પાણી ઉડાડવું, ઘરે જઈને એટલે મમ્મી ખીજાય,, પછી એમાંથી માથું લૂછી, ને ગરમ દૂધ આપે પ્રેમથી આ બધી વાતો કરતા, અને રખડતા! ! અને જોઈ કાગળિય ને હોળિયો બનાવીને પછી પાણીમાં પાણીમાં આકી અને! ! શેરીઓમાં, વેતા પાણીમાં, હોડીયું ને એમ! ! ખાબોચિયામાં, કુદકા મારવાનું, હોળિયું આકવી! ! આ બધું જ કર્યું હે! !
હમ સાચી વાત છે, અને આપડે વરસાદની મોસમ હોય, એટલે ખોરાક માં પણ કઈ કેવું જ ના પડે, આપડે બધી ગરમ વસ્તુ હોય! તો આપડે વધારે જ ખાતા હોય. ચા હૈ, ભજીયા હૈ, સમોસા હૈ, વડાપાઉ હૈ! કેટલી વસ્તુ એ ખાવા માટે આપણે! ! એમાંય આપડે બધાથી વધારે, તો આપડે ભજીયાત હોય છે, હારે પણ વરસાદ આવે ત્યારે આપણી ઘરે ભજીયાતો ફરજિયાત, બનતા જ હોય છે! ને વરસાદ ની સિઝન હોય, ને થોડુંક વરસાદ આવું હોય તો આપડી ઘરે ભજીયા તો બની ગયા જ હોય, શું કેવું તમારું?
ગુલાબી આબોહવામાં આપણે પેટમાં કડાકા બોલી વરસાદ હોય એટલે કઈક ગરમ ગરમ ખાવાનું મન થઈ! અને જો વરસાદી મોસમમાં ખોરાક મા ચા, ને બધું ભજીયાને પકોડાને પછી પેલું ઓલી પટ્ટી ભજીયા અને એ બધું ગરમા ગરમ ખાવાનું મન થાય, આ હવે આબોહવા મા તો! ! બહુ મજા આવી જાય બધાને,
અરે વાહ! આ બધું સાંભળી ને તો અત્યારે મોં મા તો પાણી આવી ગયું,, ચાલ, હું તને કિચનમાં મદદ કરાવું! ! આપડે પણ થોડાક ભજીયા ને એવું કંઈક બનાવીએ! ! અત્યારે જો શું વરસાદ પણ આવી રહ્યો છે, તો આપડે પણ ભજીયા ન થોડોક આનંદ ઉઠાવીએ! !
થેન્ક યુ, આ વરસાદમાં તો જો! ! એટલું જોવા મળે ને કે સારો લાગે, એટલો જ ગરીબ લોકોને પણ મુશ મુશકેલ પણ લાવે છે! ! જેમાં પારકા ઘર નથી, ને તેમના ઘરોમાં પાણી ભરાય! ! સાચી વાત છે! પછી જો શહેરમાં ડ્રેનેજ લાઈન ચોક થઈ જવાથી, રોડ પર સ્વિમિંગ પુલ બની જાય! ! ઓફિસોને ઘરો પાછા, ફરતા લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય અને આમ મોટી મુશ્કેલીઓ, બધાને લાગવા માંડે ને બીક લાગે ને. આમ, વરસાદ જ એવો પડવા મડે પછી તો.
હા એ વાત તો તમારી સાચી. પણ શું શહેરોમાં ક પાણી નો એટલો બધો નિકાલ નથી. અને આપડે ગામડે શું કે વરસાદ થોડોક સારો પડે તો આપણે ખેતીમાં ને બધી ટૂકમાં ફાયદો વધારે થાય. એટલા માટે આપણે શું વરસાદ તો ખૂબ જ જરૂરી છે. શહેરોમાં એમાં તો કઈ આપડે બધે રસ્તા બધા પાક હોય તો એવ થોડોક એવો વરસાદ આવે તો એ બધે પાણી પાણી જ થઈ જાય. ને આપડે ગામડે શું કે રસ્તા પાકા ના હોય બધા કાચા રસ્તા હોય. તો ન્યાં તો આપડ શું વરસાદ આવે તો ગારો એવું થાય. એટલે આપડે વરસાદ તો અત્યારે શું ખુબ જ જરૂરીહેએમ.
હમ.
અને વરસાદ આવે તો આપડે કેવું કુદરતી બધું એમ વાતાવરણ કેવું મસ્ત થઈ જાય છેતેયા.
હા સાચી વાત છે આ જોવોહવે તો આમ. સરસ સંગીતમય વરસાદી અને સાંજ અને ગરમ ચાની. પણ છેલ્લી ચુસકી હોય. પછી જો કુદરત. ની આ મજા ત્યારે જ માણી શકે જયારે આપણી પાસે સુરક્ષિત છત હોય. ખેડૂતો માટે આ વરસાદમાં સોનાજેવો દિવસ વસ્તુ હોય. અતિવૃષ્ટિ થાય તો પાક ધોવાઈ જાય પણ. આપણે બસ એટલી જ પ્રાર્થના કરીએ કે મેઘરાજા બધાની કૃપા રાખીએ. કોઈ નેનુ. નુકસાન ન પહોંચાડે એટલે આપડી યાજ્ઞા હોય.
હા એ વાત તો તમારી પણ સાચી છે પણ ત્યાં તો આપડે કંઈ. ભગવાનને તો કઈ વધારે કહી નથી શકતા તો હવેએતોએની ઈચ્છા કે. કેટલો વરસાદ આપવો કે શું કરવું. હમ ખેડૂતો ખેડૂતબંધા વરસાદની વાટ જોતા હોય એ ક્યારે. વરસાદઆવશે ને આપડે ક્યારે વાવણી કરીને શું કે. ખેડૂતો બધાં વરસાદ ઉપર. ડીપેન્ડ હોય કારણ કે વરસાદ જો વધારે આવશે તો એને. પાકમાંને એમાં વધારે ફાયદો થાય વાવણી સારી થશે ને પાકમાં. થોડોક ફાયદો થાય અને એટલા માટે ખેડૂતો તો વરસાદ ની રાહત જોતા હોય. એ વરસાદ તો ખેડૂતો શું કે બધા માટે ખુબ જરૂરી જ છે. વરસાદ આવશે તો થોડોક ફાયદો પણ થાય ને થોડુંક નુકસાન પણ થાય.
હા આ કુદરત ન જો કે. આ કુદરતની કેવી મજામાણી શકીએ આપડે. જો સારું હોય તો વરસાદ આવી શકે. નકર ખેડૂતોને બિચારા વોને અતિવૃષ્ટિ છે. પાક‌ધોવાય જાયને. કેટલું પણ નુકસાન થાયને. બિયારણ ને આ તે બધી વસ્તુ લીધી હોય એમાં નુકસાન થાય. ખેતી માં જો ભગવાન ને પાકો આપવો હોય તો આપે ન કરતો હું બધું ફેલેઈ જાય.
હ હા એ વાત તો તમારી પણ સાચી છે. પણ શું કે ખેડૂતોને થોડુંક વધારે નુકસાન થાય, ઈ વરસાદ જો ન આવે તો. વરસાદ આવે તો ખેડૂતોને ફાયદો જ છે. કે શું વરસાદ આવે તો એની વાવણી યોગ્ય રીતે થઇ જાય તો એને્. પાકમાં પણ થોડુંક પો ફાયદો થાય ને, જો પાક સારો થાય તો એનું આખું વર્ષ ટૂંકમાં સારું રે. ઓલું જો વાવણી જેને નથી થાય તે વરસાદજ નથી આવે એમ તો પછી એને થોડુંક. હુ કેવાય, આખું વર્ષ એનું ખરાબ થાય છે. એટલા માટે ખેડૂતો માટે તો હુ વરસાદ જરૂરી જ છે. અને ખેડૂતો માટે નહી પણ આપડે વરસાદ જવું છે વરસાદ જો આવશે તો આપણે આખું વર્ષ શું પાણીમાં કોઈ તકલીક જ નહીં પડે. આમ બધે નદી નાળા છે, ડેમ છે, બધે આમ પાણી ભરપૂર ભરાઈ જશે તો આપને સિટીમાં પણ આપણે ક્યાય પાણીની તંગી નહી જોવા મળે. ને આપડે શું બધા શહેરોમાં તો પાણી ની ખુબ જ જરૂરી છે. ઓ વરસાદ તો આપણે ખુબ જરૂરી હે.
હા, એતો એમ જ હોય ને, સાચી જ વાત છેને જો ખેડૂતોને વરસાદ આવે તો અ સારા પાક થાય તો, આખું વરર્ષ સારું જાય, ન કરરતો એને નુકસાન જ છે બધુંય. અને આ બધી વસ્તુમાંય ખેડૂતોને વરસાદય જો હારો હોય તો પાકને હારું, હારું પાક થાય ન કરે એમાય જો બધું ફેલ જ જાય.
હા, વાત તો તમારી પણ સાચી છે. કઈ ની ચાલો ને આપડે એવું હશે તો આપડે રૂબરૂ મળીએ ત્યારે આન આ વિષય ઉપર વધારે વાત કરીશું.
હમ્મ, સારું ચાલું તો પછી મળીયે બાય.
બાય.